બસ મજામાં છું. તમે? કેમ છો?
હું પણ મજામાં છું. બાકી શું ચાલી રહ્યું છે?
બસ જો અત્યારે તો નવી નવી વાનગીઓ જોતી કે વિચાર્યું રોજ શું બનાવ્યું એટલે પછી કઈક ને કઈક વાનગીઓ જોવાની ઈચ્છા થઈ ગઈ.
હા હું પણ છે ને ગ ગઈ કલે ગરમા ગરમ ઢોકળા બનાવ્યા હતા. આખા ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ હતી એની.
જની તો બાદનું છે. કરવું એ આ વિશેનું તો આ ચલોને આજે આ વિષય પર સરસ મજાની વાત કરીએ કારણ કે આ વિષય એકદમ ખૂબ જ રસપ્રદ અને દૈનિક જીવનમાં ઉપયોગી છે આપણને.
હા સાચે આ જો ને ઢોકળા તમે આ ઢોકળા બનાવો છો તો તમે કેવી રીતે બનાવો છો.
ઢોકડા તો જેમ કે અલગ અલગ પ્રકારના હોય.
હલો હલો હલો હલો હલો